જો. હેલ, કેમ છો?
હાઈ, હું મજામાં છું. તું કેમ છે?
હું પણ સારી છું. આજે કોલેજમાં મેક ઇન ઇન્ડિયા વિશે ચર્ચા થઈ હતી. મને થોડું સમજાયું પણ હું વધુ જાણવા માંગુ છું.
અરે વા, આ તો ખૂબ જ સરસ વિ વિષય છે મેક ઇન ઇન્ડિયા. ભારત સરકાર દ્વારા ટુ થાઉઝન ફોર્ટીનમાં શરૂ કરાયેલ એક મહત્વપૂર્ણ અભિયાન છે.
તો એનું મુખ્ય ઉદ્દેશ્ય શું શું છે?
તેનું મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં ઉત્પાદન મેન્યુફેક્ચરિંગ વધારવાનો, નવા ઉદ્યોગ સ્થાપના સ્થાપવાનું અને યુવાઓનું રોજગાર આપવાનું.
એટલે વધુ વસ્તુઓ ભારતમાં જ બનવામાં આવે.
હા બિલકુલ, પહેલા ઘણી વસ્તુઓ વિદેશમાંથી આયાત કરવામાં આવતી હતી. હવે સરકાર ઈચ્છે છે કે વસ્તુઓ ભારતમાં જ બને જેથી દેશનો વિકાસ થાય.
તેનાથી દેશનો ફાયદો શું થાય?
ઘણા ફાયદા થાય, સૌથી મોટો ફાયદો છે કે રોજગારી વધે. જ્યારે નવી ફેક્ટરીઓ અને કંપનીઓ શરૂ થાય ત્યારે હજારો લોકોને કામ મળે છે.
ઓ આજ કલ તો નોકરી મેળવી મુશ્કલ બની ગઈ.
હા સાચું તેથી આવું આવા કાર્યક્રમો ખૂબ જરૂરી છે. જો ઉદ્યોગો વધશે તો નોકરીઓ પણ વધશે.
શું વિદેશી કંપનીઓ પણ ભારતમાં ફેક્ટરી બનાવી શકે?
હા સરકાર વિદેશી રોકાણને પ્રો પ્રોત્સાહન આપે ઘણી મોટી કંપનીઓ ભારતમાં ઉત્પાદ શરૂ કરી શકે છે.
મને લાગે છે કે તેનાથી નવી ટેકનોલોજી પણ આવશે.
હા એકદમ સાચું વિદેશી કંપનીઓ સાથે નવી ટેકનોલોજી નવા મશીનો અને નવી કાર્ય પદ્ધતિઓ પણ આવે છે. તેનાથી ભારતીય કામદારો નવી કુશળતા શીખવા મેળવે છે.
મેક ઇન ઇન્ડિયા સિંહ વાળો લોગો મેં જોયો છે તેનું કોઈ ખાસ મહત્વ છે.
હા છે જ સિંહ શક્તિ પ્રગતિ અને આત્મવિશ્વાસનું પ્રતીક છે તે બાબતે તે કે ભારત મજબૂત અને વિકસિત દેશ બનવા તરફ આગળ વધી રહ્યું છે.
હા તો કયા કયા ક્ષેત્રોમાં આ અભિયાન સામેલ થયું છે.
ઘણા બધા ક્ષેત્રો છે જેમ કે ઓટોમોબાઈલ ટેક્સટાઈલ ઇલેક્ટ્રોનિક્સ રેલવે ડિફેન્સ ખાદ્ય ઉદ્યોગ અને બીજા ઘણા બધા ક્ષે ક્ષેત્રોમાં.
મોબાઈલ ફોન નું ઉત્પાદન પણ ભારતમાં થાય છે.
હા પહેલા તો મોટા ભાગે મોબાઈલ વિદેશીથી આવતા હતા હવે ઘણા મોબાઈલ ભારતમાં જ બનવામાં આવે છે બનાવામાં
તેનાથી કિંમત પર કોઈ અસર પડે છે.
હા પડે જ જ્યારે વસ્તુ વસ્તુઓ દેશમાં દેશમાં જ બને ત્યારે પરિવહન અને આયાતનો ખર્ચ ઘટે પરિણામે વસ્તુઓ સસ્તી મળે.
મને લાગે છે મેક ઇન ઇન્ડિયા આત્મનિર્ભર ભારત સાથે પણ જોડાયેલું છે.
હા જોડાયેલું છે બંને હેતુ ભારતે આર્થિક આર્થિક રીતે વધુ મજબૂત બનાવે અને સ્વાવલંબી બનાવે છે.
આજે ઘણા યુવાનો સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યા છે.
હા. આપણે ભારતીય ઉત્પાદનો અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપી શકીએ નવી કુશળતા શીખીએ અને ભારતીય યુવા આગળ વધે. તે લોકોને રોજગાર મળે.
આજે ઘણા યુવાનો સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યા છે તો તેના વિશે કઈ
હા યુવાઓને અલગ અલગ વસ્તુ સ્કિલ શીખવાની શીખવાનું મળે તે લોકોનું ડ્રીમ કમ્પ્લીટ થાય અને નવા નવા આઈડિયાઝને તે લોકો આગળ વધાવી શકે.
મેક ઇન ઈન્ડિયાને કારણે ભારત વિશ્વમાં વધુ ઓળખ મેળવી શકે છે.
હા મેળવે. કે તેના કારણે મેક ના કારણે ભારતમાં જે વસ્તુ બને તે પછી બીજા દેશમાં પણ વેચાય નિર્યાત થાય.
અગર યુવાનો આ સ્ટાર્ટઅપ શરૂ કરે તેથી યુવાનો ના વિકાસ અને રોજગારીમાં અ પ્રોત્સાહન મળી શકે છે.
હા ચોક્કસ મળી શકે જો ભારત ઉચ્ચ ગુણવાની અને વસ્તુઓ બનાવી શકે તો દુનિયાભર લોકો ભારતી ઉત્પાદનો ખરીદે ખરીદશે.
એટલે ભારત એક મેન્યુફેક્ચરિંગ હબ બનશે.
હાર એચ એચ તો આ અભિયાનનો મુખ્ય હેતુ છે. ઉદ્દેશ્ય છે કે ભારત ખુદનું મેન્યુફેક્ચરિંગ બને જે પોતાની વિદેશી સામાન ન ખરીદી નહી કરે અને આપ દેશી સામાન ન ખરીદી કરે પોતેની દેશનું બના એને
યુવાનો નવા વિચારો સાથે આગળ વધશે તો દેશનો વિકાસ ઉ ઝડપી થશે કે.
હા થશે.
અ જયારે વસ્તુઓ દેશમાં જ બને ત્યારે પરિવહન અને આયાત ખર્ચ ઘટે તો ગરીબી ઘટશે?
હા ઘટશે કારણ કે વસ્તુ ઓછા પૈસામાં વેચાશે તો પછી બધા લઈ શકે.
પહેલા મોટા ભાગના મોબાઈલ ફોન્સ વિદેશથી આવતા હતા ત્યારે આયાત ખર્ચ વધુ હતો તો હમણાં ઘટ ઘટશે અને રોજગારીમાં ફાયદો તો થશે ને.
હા રોજગાર અનએમ્પ્લોયમેન્ટ ઓછું થશે લોકોને કામ મળશે તો પછી તે લોકો સામાન ખરીદી કરી શકે.
મેક ઇન ઇન્ડિયા નો સીન બહુ સુંદર લાગે છે.
હા તે શક્તિ અને આત્મવિશ્વાસ જણ બતાવે છે.
વિદેશની કંપનીઓ સાથે નવી ટેકનોલોજી અને નવા મશીનો નવી કાર્ય પદ્ધતિઓનો લાભ માં મળશે.
હા. જો ભારતમાં નવા નવા આ મીન્સ વિદેશી કંપનીઓ આવે પછી અહીંયા સ્ટાર્ટઅપ કરે ભારતમાં તો પછી નવી નવી ટેકનોલોજી લાવે મશીન લાવે આઈડિયા લાવે તો પછી તેના જેથી રોજગારી પણ મળે અને નવું નવું શીખવાનું પણ મળે લોકોને.
અ ઓટોમોબાઈલ અને ટેક્સટાઈલ અને રેલવે આ ડિફેન્સ આ જેવા ક્ષેત્રોમાં આ અભિયાન સામેલ કરાયેલ છે તો આ આ અભિયાન આગળ વધી રહ્યું છે સારી રીતે.
હા સારી રીતે આગળ વધી રહ્યું છે અને તેમાં પણ અલગ અલગ આ બીજા બીજા રે ટેક્સટાઈલમાં પણ મશીનનો યુઝ કરીને અલગ અલગ ડિઝાઇન બનાવે ઓટોમોબાઈલમાં પણ અલગ અલગ મશીન બનાવે તો પછી બહુ સ્કિલ ડેવલોપ થાય અને ક્રિએટિવિટી વધે ઇમ્પ્લાય
સરકાર વિદેશી રોકાણ એટલે કે એફ ડી નું પ્રોત્સાહન આપે છે તેથી કંપની ભારતમાં ઉત્પાદન સારી રીતે શરૂ કરી રહી છે ને.
હા કરી રહી છે સરકાર પણ ગવર્મેન્ટ સરકાર ભારતની પ્રોત્સાહન આપે અને વિદેશી કંપનીઓ પણ સ્ટાર્ટઅપ કરે અહંયા ભારતમાં.
મે કી આ મેડ ઇન ઇન્ડિયા એટલે કેવી વસ્તુઓ બને. અને ક્યાંથી બને
એટલે જે પણ બનવાનો હ ને તે ભારતમાં જ બને આ મેન્યુફેક્ચરિંગ ભારતમાં જ તેનું થાય. એટલે વિદેશી સામાન ઓછું ઓછું વિદેશી સામાન ઓછું લાવવાનું અને ભારતને જ વધારે સામાન લ યુઝ કરવાનો બનાવીને
એટલે ભારતને સ્વનિર્ભર બનાવાનું
હા
સ્વનિર્ભરતાથી દેશનો વિકાસ કરવાનો હેતુ
હા ને આ બધું આત્મનિર્ભર ભારતમાં પણ બહુ કામ આવે જોડાયેલું છે કેમ કે આત્મનિર્ભર ભારત તેજ છે કે અ ભારત પોતે ઇન્ડિપેન્ડન્ટ રે
ને આ દેશની પ્રજા ન પ્રોત્સાહન વધારી શકે છે.
હા વધારી શકે કેમ કારણ કે રોજગાર મેળવી શકે છે.
સ્વનિર્ભર બની શકે અને રોજગાર સ્વયં મેળવી શકે. આ માટે સ્થાપિત્યું છે મેક ઇન ઇન્ડિયા
હા
આત્મવિશ્વાસ પ્રતીક શું છે. સિં સક્તિ આત્મવિશ્વાસ નું પ્રતિક હમ છે.
હા તે ભારત ભારત છે તે ખુદ આત્મવિશ્વાસ બની શકે તે પ્રગતિ આગળ વધી શકે શિ શક્તિ પોતે પોતા પર શક્તિ રહી ભારત પર કે તે જે તે વસ્તુ બનાવીને વેચી શકે
આખી કિંમતો પર ઘણી અસર પડે છે.
હા ભારતની વસ્તુ ઓછા અ રૂપિયામાં વેચાય પૈસામાં જેથી ગરીબ લોકો પણ ખરીદી કરી શકે
મેક ઇન ઈન્ડિયાને કારણે ભારત વિશ્વમાં સૌથી વધુ ઓળખ મેળવી શકે છે.
હા મેળવી જ શકે છે. પોતેની જ વસ્તુ વાપરી ને પછી આગળ વધે
આ માટે કોઈ મેન્યુફેક્ચરિંગ હબ નું નામ આપી શકો.
હા આપીએ આ આપે બધા મેક ઇન ઇન્ડિયા તે જ મેન્યુફેક્ચરિંગ હબ બને એટલે જ મેક ઇન ઇન્ડિયા અભિયાન ચલાવેલું
હ એટલે ભારત એક મેન્યુફેક્ચરિંગ હબ બની શકે.
હા ને હમણાં બને જ છે કેમ કે બધા અહિયાં જ જે ભી ટેક્સટાઈલ ના આવું બધું કામ ચાલે તે ઈન્ડિયામાં જ ચાલે બધું હવે
તારી સાથે વાત કરીને મને ઘણું શીખવા મળ્યું.
સાચી વાત મને પણ આનંદ આવ્યો તારા સાથે વાત કરીને.
હ હવે હું આ વિષય પર પ્રેઝન્ટેશન પણ તૈયાર કરી શકું અને કોલેજમાં પ્રેઝન્ટ કરી શકું.
જરૂર જો મદદ જોઈએ તો મને ફોન કરજે પછી.
ચોક્કસ ચાલ હવે થોડું મોડ થઈ રહ્યું છે.
હા ફરી વાત કરીશું.
ઓકે બાય
બાય ટેક કેર